હાલો શું કરો? હલો.
હા બોલો, બેઠો હું.
મજામ? હવ મજામ, તમાર કેવું ચાલે? બસ અમારે બી મજા છે.
મજા જ છે ન.
હમ્મ.
બોલો બીજું કંઈ? આમ અમે લોકો અહીંયાં રહીયે છે. અમે લોકો ઘરમાં રહીએ.
હ
બોલો.
કંઈ નહીં તમે બોલો, જમ્યુ?
ઓવ ખાધું.
શું જમ્યુ?
શું જમ્યુ અમે લોકો રવયા ભ
આને કે ગુજરાતીમ વાત કરે બે.
રવૈયા રવૈયા બટાકા. હું શું કવ છું. આપડે બેકી પેન્ટ લેવું હોય તો ક્યાં જવાનું?
એ તો તમારે જ્યાં નજીક પડે ત્યાંથી લેતા આવ. જ્યાં તમને ખબર હોય આવી કે સારી એવી દુકાન હે ત્યાંથી લેતાં આવ.
તમે ક્યાંથી લાવો છો?
અમે તો ચાંંદોળિયાથી.
ચાદોળિયાથી.
હમ્મ.
કપડું વપડું વ્યવસ્થિત આવે ને?
હા કમ્પ્લીટ જ આવે.
એવું તો આપડે પેન્ટની ગાર્મેન્ટની દુકાન નાખવી હોય તો નાખી શકીએ?
હા નાખી શકીએ.
એવું?
હમ્મ.
બોલો બીજું કઈ?
ના ના, તમે બોલો?
બસ મજા, કામ ધંધા હે નહ.
એવું?
હા મારે સ્પાય પોતાનું
સ્પા, એમાં કઈ કઈ મસાજ કરો?
એમાં ઓઇલ મસાજ પહિ અંદર થી તમારી ફ્રી સર્વિસ જોઈતી હોય તો.
હા.
હા.
સ્ટાફ કેટલો? એમાં ગર્લ્સ ને બોયસ કેટલા?
ગર્લ્સ અમારે ઓલરેડી બધી ગર્લ્સ જ છે. હવ. છોકરા લાગે તો, છોકરા તો ઉભા ન થાય.
એકે સ્પા ના તમે કેટલા લો ચાર્જિસ?
ઓઇલ મસાજ ના આઠસો રૂપિયા, બાકી તમારા અંદર પાર્ટનર જોડે વાત કરવી પડે.
હમ્મ, એવું એમ, હમ્મ, આઠસો ફાઈનલ હેને?
ફાઇનલ ફાઇનલ.
હમ્મ. બે મિનિટ થઈ હજી તો તીન મિનિટ.
તો બોલો.
હા તબ.
હવે ઈચ્છા થાય તો શું કરવાનું?
એવું બધું આને કે સસ્પેન્ કરી દે એવું બધું પૂછ્યું તો. હ
હા બોલો સિગરેટ બિગરેટ પીવો તમે?
ના ના.
કેમ?
ના ના, નહી પીતા.
અરે યાર પીવાય એમાં શું હે.
ના ના નહીં પીતા અમે.
હું તો પીવ યાર, બધું પીવાય. કઈ પ્રોબ્લેમ ના પડે.
પડે તો
ના એ કઈ ના પડે. હું શું કવું?
હમ્મ.
માર ચપ્પલ તૂટી ગયુ છે.
તો?
પીવડાવવાનું માં જ નવા લેવા જવાની ઈચ્છા છે. પણ અયા કામ ઠંડા એના હિસાબે બેઠો હુ. હમણાં બારે જઉનું તો ફેવિકવિક લઈને આવ.
હા એ બરોબર કેવાય, દેશી જુગાર બરોબર.
તો પછી. એ ભલે ઉખડી જાય તો પાંચ બીજા.
હમ્મ, હા, દસ પંદર હજાર તો ટૂંકા થાય. હમ્મ.
એમાં બાર કલાક ખાલી બહાર જવાનું બાર કલાક ગુવાનું. તમે તો બો સ્માઈલ આપો છોને
અરે હું શું કવ તમને હવે
શુ કો
કાઈ નય તમે બોલો
બસ
હમ.
બીજી કોઈ માહિતી આપો મને મને એકચુઅલીમાં એને રવેયું ભાવે
એ શું હોય રવૈયુ શું હોય એટલે તમે શું કહો રવૈયું? એટલે એને કેવાય શું? ગુજરાતીમાં શું કેવાય રીંગણું કેવાય હ હ
હા.
રિંગણ ભાવે તમને હેન હ
તમને શું ભાવે? તો બોલો બીજું કય
ના ના તમે બોલો બીજું
ગરમી બો લાગે યાર
હા યાર
રબારીએ બોલો બીજું કઈ?
હા તમે બોલો હું તો બોલી જ્યો હું ક્યાાર ન તમે બોલો
મને તો ઊંઘ આવતી તો હું બહારે બેઠો થોડી વાર તાનસેન બાનસેન ખઉં હવે હમ. એક ભાઈબંધ આવી એમ કે કેમ ઈતો હવે ખવાય હવ
એ બધું ના ખવાય પહી મોઢું ના
બધું બોલે એ માવ ખાવાનું ચાલુ કરી દેવ આપડે મહિના આ હું અળું અળું
હમ.
બોલો બીજું કય
કોણ આવ્યું હાલ તમારી જોડે તમે કેતા તા
ભાઈબંધ આવે મને કે એમને કે તાનસેન ખવા દઈએ કીધું જયરે
હ.
હ.
જવાય જવું હોય તો હ
બોલો બીજું કઈ ભાઈબનનું નામ કુનાલ હૈ હ હ પ્રજાપતિ છે, હ રાજપૂત આપડે રાજસ્થાનના હ. હા એકચુલી પર્સનલે આમાં ભા બે ભાઈ નુ મેટર છે. તો એ સોલ્વ કરવા આવ તો અયા તો મેં એને ઓફિસે બોલાવી લીધો હા એ એ અએસી નીચે બેઠા ઓફિસમાં શાંતિથી બેઠા બેઠા હ એ કઈક બંડલો લઈને આવ્યો તો એના મશીનમાં ગણે
હા કા બંડલ લાવે એટલે
એ ગાંધી બાપુ ની ટાલ ચમકે એક બડલમા હ. બોલો બીજું કઈ
ના ના તમે બોલો બીજું?
બસ હજી નાયો નઈ નાવા જવાનું બાકી
આટલું મોડે
તો શું કરું યાર હુઈ ગયો હતો આખો દાડો હા એના ના લાગે.
સુના લાગેલ હા બરોબર એવું
હા. કઈ ના લાગે હવે આપડા હડસુડા થઈ ગયાને તો રોજ ની ટેવું પડી ગઈ આપણે
એવું એમ
હે હ
શું વાત હલો.
હા બોલો ભાઈ આપડે વા ભાઈ બધ ના આપડે આયા તા કોલ કોલમાં તો તમારી જોડે વાત કરતા હતા બોલો ભાઈ કેવું ચાલ
બસ ભાઈ તમારે જેવું નહી શું કરો ભાઈ બેમ બેમ બીએમડબ્લ્યુ લીધી કે નઈ
આપડે બીએમડબલ્યુ છોડાવવાની હમણાં નાયો નઈ નાઈન મુહૂત કરવા જઈએ ને અત્યારે હવે હા લઈ જજો યાર તમે તમાર માટે કે ના હ બસ અત્યારે દસ્તાવેજ લઈને આવ્યો ઘીરવે પડ્યું તું મકાન
ઓ ઓમ ગીરમાં કઈ પ્રોબ્લેમ જઈ હતી
અરે યાર ને આ શેર માર્કેટ બહુ લોસમાં જતું રહ્યું યાર મંડીની સામે
કેમ તમે શેર માર્કેટ માં ઇન્વેસ્ટ કરો છો?
બઉ ખરાબ ઇન્વેસ્ટ કર્યું કમાયું એટલું ઉડાયું એટલુ
કેટલા નુ ઇન્વેસ્ટ કરો મેક્સિમમ
દોઢ દોઢ લાખ એક નાખયા એ હવે એનું ટોટલ પ્રોફિટ આવ્યું પંચોતેર લાખ રૂપિયા તો એના મુું વિડ્રોલ વિડ્રોલ કરવા ગયને તો સસ્પેન્ડ અકાઉન્ટ બતાવે તો હું અત્યારે એની ઓફિસમાં ગયો હતો. તો જાય ના આવ
અને શેર કેટલા કરીદ્યા તમે
પંચોતેર શેર ખરીદ્યા એ શું વાત કરું યાર સાડા પાંચ સાડા પાંચસો ના ભાવે ભજ
ઓછું કેવાય આમ તો માર જોડે સો દોઢસો શેર પડ્યા.
ઓય તો મારે એક શેર નો બાબુ મોઘો હે ભએલા
મારે એક શેર નો ભાવ કંઈક હજાર પંદરસો હ
મારા સત્યાવીસસો રૂપિયા એ ના હિસાબે તો ભાઈ તો યાર આ લોસ માં જતો રહયોને માર્કેટ મારે એવો લોચો થયો હે ને
હેડોં હવ જવું નહિ દુબઈ બુબઈ ફરવા હો આ આવી ગયા કેયાર મુ તો તમારી રાહ જોઈન બેઠો કે તમે આવો તો જઈએ.
પેલા કેવાયસી ક્મલિટ થઈ ગયું.
હો કમ્પ્લેટ ખાલી બસ જવાનું જ છે.
એવું એમ તો હવે આવો તમે આપડે બંને ભેગા થઈએે પહિ નીકળી એ
હા તો ક્યાર નીકળવું બોલો ને
ફોન કરો ને તમે આ વીક માં
આ વીકમાં તો કોઈ બઉ મોડું થઈ છે કેમ કે મને બહુ ઈચ્છા થઈ જવાની
યાર અત્યારે જવું જરૂરી છે તમારુ
હા જઉં જરૂરી હે હું તમારો ખર્ચો કાઢી દઉં અરે અરે તમને આમ ભ એરોપ્લેનમાં બિઝનેસ વાળામાં બેહાળુ એ વનમાં હા એ વન
એવનમાં. હા હા ખાવા એમાં તો ઇમ્પોર્ટેટ આવતું છે ને
અરે બઉ ખતરનાક થઈ દ ચાલુ રાખજો ભાઈ ખાલી બે મિનિટ બોલો કો તમે. ના ના આ તો શું ક કામ હતું એક કરોડ રૂપિયા લઈને આયા
હા તો થોડું સંભાળીને રેજો તો
ના ના આપડે તો પાંચ
પાંચ છો બોડીગાર્ડ એટલે વાંધો ના આવે.
હા તો બરા.
હા સલમાન ખાનને મળી આવ હું તો કાલ. તો મને ગાળ બોલ્યો તો તો આલી કાનની કાનની
જાજરૂ ના કરાય દવ.
એવું ના કરાય આપડે થોડી ઇજ્જત રાખવી પડે.
એવું એમ
હા એમના ઉપર કોઈ એક બેન નથી. કે સલમાન ખાનું બોવ તકલીફમાં છું મારી મદદ કરો તમે એને કીધું કેલે રાખતું એક બે કરોડ રૂપિયા તો હો આપી દીધા હમણાં કોક બીજા ગરીબની મદદ કરવા જવું
બઉ નહી આપવાના બારે પૈસા
અરે મારે રાખી હું કરવાના
એવું એમ અમને આલો થોડા ઘણા અમાર હામુ જોવો
હા માંગો અમે આલ દઈશું યાર.
આવો તો ભાઈ આજે આપો ફોન બંધ તમે કરો.
હોવ.
બે પાંચ કરોડ અમને આલોતે
હારુ.
હા ચાલો મૂકું.
એ હા.
કટ કર દે કર દવ કટ.